તો.
હાલો.
અ હાલો શું કરો છો?
બસ મજામાં. તમે કેમ છો, મજામાં?
હા બસ મજામાં, મેં ફોન કર્યો હતો કે અ હવે નવરાત્રી આવે છે ને તો મેં કીધું કે ચણિયા ચોડીને એવું બધું તમે લાઈ દીધું?
હા, હા. થોડી બહુ મોટું કલેક્શન હોય. હમ્મ. તમે તમારે લેવાની છે?
હા મેં એટલે જ તમને કોલ કર્યો તો કે મારે લેવાની છે આ વખતે ચન્યાચોરી તો પછી તમે ક્યાંથી લો છો?
એટલે આવા તે તો મે અયા બેન છે. ત્યાં લો ગાર્ડન ને બહુ જ મોટું ચણિયાચોળી નું માર્કેટ છે અને પછી રતનપોળ એ બધું બી છે ત્યાં બી ચણિયા ચોળી મળે પણ લો ગાર્ડન છે ને સ્પેશિયલ એના માટેનો છે. નવરાત્રી ની ચણિયાચોળીનું માર્કેટ. તે બઉ બધી ચણિયા ચોલી હોય છે.
મેં બહુ સાંભળ્યું તું ત્યાંનું મારામાં, અ વિડીયોઝ ને એવું બધું આવતું તું લો ગાર્ડન ને એવું અત્યારે કેમ કે નવરાત્રી અવે આવશે નેન ટામ રહ્યો નહી તો મે તમ તમને કોલ કરી લઉ.
હા ના ના તમે આવશો પછ હું તમે લઈ, સારું કારણ કે જેવું નવરાતી
અ
તારે ના ચાલસે.
હમ્મ.
ભાવો બવ ખાલે ત્યાં જ અને બવ જ ડિફ અલગ અલ બ્લાઉઝમાં બી એ રીતે બવ અલગ અલગ ત્યાંથી માલ છે સુરત થી કચ્છથી બોમ્બે એટલે કચ્છી ચણ
અચ્છા એટલે મોસ્ટલી ત્યાં કચ્છી ચનિયાચોળી વધારે હોય છે.
એ હા ત્યાં વધારે એટલે તમે ક ગરબા ક્લાસ કે એવું કર
ના. અ ગરબા ક્લાસીસ એવું ચાલુ નહી કર્યું પણ અહિયાયા થાય છે ગરબા ક્લાસીસ ને એવું તો પછી મેં કીધું કે એક વાર પૂછી લઉં કેમકે ત્યાં મોસ્ટલી એવી જ મળે છે. ચનિયા ચોરી એવું તો ત્યાંથી મળી જાય પછી ત્યાંથી જ નની ગું
ના અહિયાં બ સારી મળેલ છે તમે આવજો એટલે મેં કીધું કદાચ આમાં કેવ હોય બહુ ટાઈપ ની છે હવેલાસમાંથી એમાંમ કચ્છી નેવી એટલે મેં કીધું એવી લેવાની છે નહી તો નોર્મલ બી બહુ સારી હોય છે.
બરાબર નોર્મલ ભી તમે ત્યાંથી જ લો છો.
હા હું તો અહિયાં થી જ લઉં છું આમાં કેવું છે. કે બધી રીતે મળે છે તમારે આખી પેર લેવી હોય ને તો પેર માં બી મળી જાય છે.
હ.
પછી અલગ અલગ હોય છે ચણિયા બી હોય છે પાંચસો પાંચસો સાતસો સાતસો રૂપિયાના અગર આપડને આખી પેર મોંઘી પડતી હોયને તો આપડે એ બી કરી શકીએ કે એકલો ચણયો લે પ લઈ એ મલી બ્લાઉઝ બી સેટ કરી ને બસો ત્રણસો માં પડતો હોય અને દુપટ્ટો પીવા અલગ અલગ હોય છે. કે આપણે જાતે બી મર્જ કરી શકીએ કા તો આપણી જોડે એવો કોઈ ચણયો કે બ્લાઉઝ પડ્યો હોય તો આપડે વધારાનું લઈ લઈએ કે એને મેચિંગમાં આપણે લઈએને તો બી આપે આખી ફસ ક જાય તોવું અલગ અલગ બી મળે છે અને આખી પેરમાં બી મળે છે
બરાબર તો મારે એવી રીતે આખું પહેરવાય ને એવી રીતે લેવાની છે
હા તો કઈ નઈ એવી અહિયાં મળી જશે એટલે હું હજી કાલે પરમ દિવસે ફરીથી બી જવાનું છું તો એવું હશે તો તમને વિડીિયો કોલ કે ફોટા મોકલીશ તમે એકવાર એમાં જો છો પછી તમને સારી લાગે તો અમે આવજો આ બાજુ તો આપડે જઈશું એક દિવસ સ્પેશિયલ
હા તો એવું કરીશું પછી કેમ કે તમને ત્યાં જ તમને વધારે આઈડિયા હોય કે
હા અનેરે પાછું ભાવતોલ કરાવવો પડે તમે ભાવતોલ નહી કરાવો ને તો એ લોકો માનસે જ હોય ઓલરેડી તમને ચઢાઈ ને જ ભાવ કેશે પચ્ચીસો ની હશે ને તો સીધી ચાર હજારમાં કેહેશે
ઓ એટલું બધું હોય થું
હા એટલે તમને ભાવ કરાવતા બી આવડવો જોઈએમ એનું જ માર્કેટ છે સ્પેશિયલ અને એમને સિઝનલ ધંધો છે એ લોકો ફૂલ કમાયામાં એટલે આપડે ભાવ કરાવો પડે
કરતા હોય ને મોસ્ટલી એનું
હા એટલે આપડણે ભાવ કરાવો પ ભાવ કરાવીએ ને એ પ્રમાણે થાય એટલે શું કે આમ પ્રોપ પર આપણને ખબર હો ને ભાવતોલ કરતા આવડ તો નહી તો અલ પાછળ સારું ચણિયા ચોળીનુંું બધું કલેક્શન સારું હોય પણ એમ કે તો આપડે વધારે શું કરવા આપવાડ
હા એટલે જે તો આપડા આમ બારથી આવી લાવું જોવ ને તો બે વધારે પછી લઈ લ આવું
હા અમને અહિયાં છે ને બધું જ મળે છે સ્પેશિ્યયલ એનું માર્કેટ છે ને એટલે જોડેના સેટ પછી બુટ્ટઈઓ બેંગલ્સ. બલ પછી કંદોરો એ બધી જ વસ્તુ હા જ્વેલરી બી બધી અહિયાં મળે છે.
તો તમે ત્યાંથી લેતા હશો ને દરસા એવું
હા હું તો ચણિયા ચોડી પેલા લઈ લઉ. પછી એના મેચિંગમાં એવી રીતે એના બધા ઓર્નામેન્ટ લઈ લો. કોઈ બુટ્ટી ને બધું એ બધામાં બી એવું હોય છે સેટ ને એવી રીતે પછી નથ બી હોય છે બધી અલગ અલગ ટાઈપની કારણ કે મેં તો એવી કઈ ચૂની પહેરી નથી એટલે મારે તોવું કઈ કાણું છે નહી. વિંધાયું નથી એટલે પછી હું તો આવી રેડી વાળી જ નથ લઈ લઉ છું તેવી નથ બી વીસ વીસ રૂપિયાની હોય હા.
હમ બરાબર બસ એટલું મા ગીધું તમને એટલે પછી લોઉ કે ત્યાં કેવું છે માર્કેટ એવું? તો તમે હમણાં ક્યારે જવાના છો?
હમણાં હવે મારો વિચાર છે કે શનિ રવિ હોય ને તો એ દિવસે જવં એકવાર શનિવાર. કા તો પછી ચાલુ દિવસમાં રા મળી જા કારણ કે શનિ રવિ માં એટલી ભીડ હોય છે ને અને પાર્કિંગ ની બી નહી હોય છે પછી ટોઈન કરીને લઈ જાય. ગઈ વખતે હું હમણાં જઈ નાઈ તો મારે કેવું તું મને ખબર જ નહિ કે આ પાર્કિંગ નથી. તો નો પાર્કિંગમાં ભૂલ પી મેં મારું વ્હીકલ મૂકી દીધું ને ચણ્યા ચોળી ને એવું લીધું ત્યાં તો પોલીસવાળા ઓલા હોય. ટ્રાફિક પોલીસ વાળા તો કરીને જતા રહ્યા તો મારે તો પછી ત્યાં થી પોલીસ ચોકી જવું પડ્યું વેહકલ છોડાવવું પડ્યું. અને એના બધા પૈસા લાગેલો એટલે કદાચ તો ચાલુ દિવસમાં જવાનું વિચાર છે બે ત્રણ દિવસમાં
હ. હા તો તમે જાઓ ને તો પછી તમે જોઈને આવ પછી હું આવું એટલે જઈએ આપડ
હા એટલે હું તમને ફોટોઝ ને એવું મોકલીશ કા તો વિડીયો કોલ કરીશ.
હા તો એવું કરજો તમે પછી મને વિડીયો કોલ કરીનેેવું હોય તો બ બ તો જોઈએ ફલેક્શન કેવું છે ત્યાંનું?
હા તમારે એકલા ને જ લેવાની છે?
ના મારે અનેને મારી મમ્મી બંનેને લેવાની છે એટલે પૂછ્યું તું મેં.
ઓકે બરોબર છે પછી તો પછી નવરાત્રી માં આવજ જો આ બાજુ. અહીયાં બાર્ટી પ્લોટ મને એમાં ગરબા ગવા એ વસ્તુ તો પાસ લઈ રાખીશ.
ત્યાં તો પાસ ની બી બહુ પ્રાઇઝ હોય છે ને પણ.
હા હી તો જેવી રીતે તમે પાર્ટી બ્લડ સિલેક્ટ કરો હોય એ અહિયાં તો બધા આવે્યા છે કીર્તિદાન ગડવી જીગરદાન ગઢવી બાબુ દાસ આદિત્ય ગઢવી એવા બધા આવે ગરબા કલાકારો. એટલે બધા હજાર પંદરસો પાંચસો સાતસો એવા પ્રાઇસ હોય પણ મજા આવે તમે એકાદ દિવસ જવાય
હમ હા તો એવું હશે તો હું તમને કોલ કરીશ પાસ ન એવું લેવાનું હશે ને તો.
હા. નહી તો બાકી તો અમે સોસાયટી માં જ રહીએ સોસાયટી માં અવાર તો સોસાયટી મોટી છે. તો મોટા થાય છે ગરબા. એકાદ બે દિવસ હવે બહાર જવાનું થાય. નહી તો તમારે બી અ તમારે બી ત્યાં થાય છે ને ગરબા તો.
અમારે તો અહિયાં એટલી પ્રાઇસ ના હોય અમારે તો બહુ ઓછામાં અહિયાં થઈ જાય છે નજીકમાં જ. એક જ જગ્યાએ થાય છે ને
હા તો તમે બાકી પ્લોટમાં જાઓ છો કે તમારે ત્યાં થાય છે શેરી માં અને ગલીમાં ને
અમારા અહિયાં સોસાયટીમાં બી થાય છે પણ મોસ્ટલી તો પાર્ટી પ્લોટમાં જઈએ એવું કેમ કે અહીંયા બહુ હમ અહિયાં એટલા સોસાયટીમાં એટલા બધા નહીં થતા બાર વધારે થાય એવું
હા એ વાતબી છે સોસાયટી માં એમાં બી બધા આવે એના પર ડિપેન્ડ છે બધા અ
હા અહિયા બહુ ખાસ એતો હં અહીંયા બહુ ખાસ કોઈ આવતું નહિ એટલે ના મજા આવે એવું
હા એ વાત બી સાચી છે તમારી ના અમાર તો અહીંયા બધા આવે ફિક્સ થઈ ગયું છે પેલા જ ફાળો ઉગડઈ લે બધા ઘરે ઘરેથી એટલે એ કરે ને એટલે બધું હા એટલે ફાળો ઉઘરાયેલો હોયને એટલે બધા આવે જ અને પછી ગરબા પછી નાસ્તો ને એવું બધું રાખ્યું હોય એટલે બહુ બા બધા આવે જ
એ બરાબર છે આવે તો તો મજા બી આવ બધા વધારે જેટલા હોય ને એટલો
હા
બધા જોડે હોય ને તો એ રીતે મજા બી આવે
હમ એવું અહિયાં નહીં અમારે અહિયાં ત્યાં મોસ્ટલી બહાર ઓછા જતા હોય છે પણ અમારે અહીંયા બાર જ બધા મોસ્ટલી થાય એટલે કોઈ ગરબા ગાય જ નહી સોસાયટીમાં તો
હા આ તો તમારે બી ત્યાં બધા ગાવા વાળા ને એવું બોલાવતા જ હશે ને પાર્ટી પ્લોટમાં
હા અહિયાં બી હોય જ છે પણ અહિયાં દર વખતે એક જ ફિક્સ હોય છે અહિયાં જ નો અહિયાં જ ર રહે છે એ બી કોઈ એવું સેલિબ્રિટી જેવું એવું કોઈ નહી નોર્મલ છે એવું ગાય હમ
બરોબર છે
પણ સારા ગઈ છે એવા જ લોકોને બોલાવે
હા હા ચાલે ચાલે
હમ
કઈ નહી હું તમને જઈશ ને એટલે મોકલીશ તમારે જે બી લેવું હોય હું તમને વિડીયો કોલ કરીશ કા તો બતાઈશ
સારું સારું એવું હોય ને તને વિડીયો કોલ કરજો ને પછી આપડે બધા આપડે ઘરે એવુ હશેન તો ગમશે
હા ચોક્કસ ચોક્કસ
સારું સારું ચલો પછી કરું
હા ને એ હા આવજો
હા બાય